હાલો.
હા બોલો શું કરો છો?
બસ જો આ સુતા છીએ તમે કો શું કરો છો?
બસ અમે બી સુતા છે આ મતલબ આરામ કરીએ છીએ હવે.
હું બસ છો ને બેઠા બેઠા રીલ્સ જોતી હતીને તમાર કોલ આવ્યો.
અચ્છા હ સોશિયલ મીડિયા એમને.
હા પણ આખો દિવસ તો હું નહી વાપરતી આખો દિવસ તો મારે આમ હોય ને એ બધું હોય તો રાત્રે થોડી વાર આમ શાંત મતલબ કેવાય ને કે થોડી વાર મનોરંજન માટે હું વાપરી લઉં બાકી આખો દિવસ કંઈ એવો નહી. એમ.
હા સાચી વાત છે આખો દિવસ વાપરવી બી ના જોઈએ હા કેમકે. એ બહ સારું ના કેવાય એનાથી તમારી આંખો બી બહ ખરાબ થયા છે દેખો ને માર. ચશ્મા ન નંબર કરાવે તો મારા નંબર વધી ગયા છે તો મને તો બહ થયું. કે હું આખો દિવસ ફોનના લીધે યા એના લીધે મારા નંબર્સ વધી ગયા છે.
ઓ બાપ રે બાપ કેટલા વધ્યા?
પાંચ જવા ઈ જ છે.
ઓરે રે સાચવજો પણ વધારે યુઝ ના કરતા નહી ત પછી આંખો માં પ્રોબ્લેમ થાય ને.
હમ. સાચી વાત છે અને મારી અ એક ભાણી છે એ બી આખો દિવસ ઓનલાઈન બેસે છે તો મને તો એવું થાય કે આને ક્યાં અત્યારથી ફોન આપી દીધા મને સોશિયલ મીડિયા પર એટલી બધી એક્ટિવ થાય છે એટલી નાની છે પણ રીલસ અને ઓલ એટલું બધું એને ખબર પડે તમે જુઓ તો બાપરે.
હમ આટલી નાની ઉંમરે તો ના જ વાપરવું જોઈએ હજી તમે સત્તર અઢાર વર્ષ ઉપર થાવ તો વપરાય ચલો માન્યા. પણ નાના હોય તો બને જ તેટલું સોશિયલ મીડિયા થી ને બધા થી દુ દૂરજ રાખવું જોઈએ કારણ કે આ બધું એમના ભણવા પર પણ અસર કરે અને ઘણી બધી વસ્તુઓ થઈ શકે. એ.
સાચી વાત છે તમારી પણ આજકાલના બાળકો અને આજકાલના યુવાનો તો સોશિયલ મીડિયા પર જ વધારે એક્ટિવ જે કંઈક નાની વસ તુ લાવ્યા ના હો યા કશું થયું હોય કદાચ સેડ હોય ખુશ હોય કે ગમે તે તો ડાયરેક્ટ સ્ટોરીય સ્ટેટસ લગીને લોકોને જણાવી દે. કે લોકો એમાં વધારે માનતા થઈ ગયા છે કશુંક નવું કરે તો સ્ટોરી કશું પોતાની સ્ટોરી લગાવે કે કશું લાવ્યા હોય તો એની સ્ટોરી મતલબ ખબર પડે જઈ હવે લોક ઓ ફોન થ્રુ વાતો ઓછી પણ સ્ટોરી અને સ્ટેટસથી ખબર પડી છે કે કોણ ક્યાં છે કોના જીવનમાં શું ચાલી રહ્યું છે અને શું થઈ રહ્યું છે બધું જ તમને સ્ટેટસ અને મતલબ સોશિયલ મીડિયામાંથી ખબર પડી જ જાય.
હ ગયું ક્યારે શું લાવવું કઈ કોની જોડે ગયું બધું જ ખબર પડે સ્નેપ ને ઇન્સ્ટાગ્રામને ફેસબુકને વોટ્સએપ પણ આમ બધું અમુક વસ્તુ પાર્સલ રાખવી જોઈએ કે અમુક લોકો તો આમ આઈસ્ક્રીમ ખાઈને તો કો સ્નેપ છે
હા સાચી વાત છે તમારી એટલે લોકોને અ દેખાડા કર નું ખબ વધારે જ ગમી રહ્યું છે.
હમ પણ એ ખરાબ આદત છે દેખાડા તો ના કરવા જોઈએ આપણેે કોઈ
હા સાચી વાત. તમા પણ લોકો સોશિયલ મીડિયા ન વધારે હવે તો એવું નહી નાના બાળક બાકો બી અને સાથે સાથે જે વૃદ્ધ લોકો છે એ બી ખુબ વધારે આમાં એ થઈ ગયા છે કે તો વધારે મતલબ કરતા થઈ ગયા છે.
હા એ લોકો પણ હવે એટલા મે રસ ધરાવવા માંડ્યા છે પેલા તો ફોન બી એ લોકોને પસંદ નતો કે આખો દિવસ શ ફોન પણ હવે તો એ લોકો પણ એટલા આમ અંદર આમ ગુલમિલ થઈ ગયા છે કે એ લોકોને પણ આમ ઇન્સ્ટાગ્રામને ફેસક બુક ને બધા વગર ચાલે નહી એમ
હા સાચી વાત છે હું તમારી મતલબ સોશિયલ મીડિયા આમ તો સારું છે કે તમે કઈ તકલીફ માં હોવ તમને કશ સપોર્ટની જરૂર હોય ગ તો એ બહુ સારી રીતે બહુ આગળ મતલબ તમને સપોર્ટ માટે લોકો આ આઈને ઉભા રહે અને બહુ જલ્દી તમને મદદ મળી રહે પણ સાથે સાથે એ બહુ ખરાબી વસ્તુ છે કે તમારા ઈજ્જત અને તમારું તો એ બી બહુ જલ્દી બદનામ બી બહુ જલ્દી લોકો કરી દે તો એ બી બહુ ખોટું છે. અને હવે તો એ આઈ જે ન ન્યૂ એક ફીચર આવ્યું છે એ બી બહુ ખોટું લોકો તમારા ફોટોને યુઝ કરીને કઈ બી રીતે તમને બ્લેક મેલ કરી શકે છે યા કઈ બી તમારી મીમ બનાવી શકે છે તો એ બી બહ વધારે બ મુશ્કેલીનો મતલબ વિષ કહેવાય
સાધી વાત છેા એઆઈ એક જો ખુબ સારું છે. પણ આમ કહેવાય ને ઘણું બધું ખરાબ વસ્તુ લોકો એની જોડે થી કરાવી રહ્યા છે પણ એવું ના કરવું જોઈએ અને તમે જેમ કીધું કે ઇન્સ્ટાગ્રામ પરથી આપ આપણને આમ હેલ્પ પણ મળીએ કે નનેવું એવા ઘણા બધા પેજોસ છે ઇન્સ્ટાગ્રામ પર કે એ લોકો કેવું કે બધા ગરીબ લોકો છે કે કોઈને જરૂર હોય ખુબ પૈસાની કે કોઈ બીમાર હોય કઈ પણ હોય એ લોકો એમને મદદ કરે વિડીયો બનાવીને વાયરલ કરે અને એ વાયરલ થાય એટલે એમાંથી ઇ કમ જનરેટ થાય તો એ લોકો એમની મદદ કરે અને ઘણા બધા લોકો ઇન્સ્ટાગ્રામ પર થી આમ સેવાઓ પણ આપે છે અને ઘણું બધું આમ થાય છે આમ તો
સાચી વાત છે તમારે અને એ સારું બી છે મતલબ એ ફીચરથી તમને ઘણું બધું આમ મતલબ એક આમ શું કેવાય એક સેકન્ડની અંદર તમને જવાબો મળી જ હોયમ તમને ન્યૂ ન્યૂ આઈડિયાસ મળી જતા હોય અને બો વસ્તુ છે કે તમે બ‌ઉ મતલબ બ‌ઉ વધારે મહેનત કરવાની હવે જરૂર નથી પ થોડું સ્માર્ટ વર્ક કરો અને તમને બહુ આસાની થઈ જાય એ વસ્તુમાં
હમ એજ અને કેટલા લોકો તું એમાંથી જ એમનું આખું કે વાય ને કે કરિયર બનાવી દીધું છે લોકો એ આના પરથી જયારે કોરોના હતો એ વખતે ટીકટોક હતું ખ્યાલ છે તમને તો એના પર રામ બધા એ વિડીયોઝ બનાવીને લોકો વાયરલ થયા અને હવે તો ઇન્સ્ટાગ્રામ તો બધા જ મોસ્ટલી બધા વાપરે એટલે એમાં રીલ્સ ને એવું બનાવ
હા હવે તો એના લીધે તો ઘણા લોકો બહુ ફેમસ બી થઈ ગયા અને લોકો ઇન્ફ્લુએન્ઝર બની ગયા તો એ આમ બહુ સારી વાત કહેવાય કે એ લોકો માટે પણ સારું કહેવાય એમ
હમ એ લોકો આમ એક એક વિડીયો પર જો સારા એવા વ્યુ હોય તો લાખો લાખો રૂ રૂપિયા કમાય છે અને ઘણું બધું એમ એ લોકોએ સોશિયલ મીડિયાથી પ્રાપ્ત કર્યું છે
હમ સાચી વાત છે તમારી હા સારું બી છે ને ખરાબ બી કહી શકાય આપણે એમ
એ તો છે જ અને હવે તો આ મતલબ યુવાનોમાં એક ટ્રેન્ડ આવ્યું છે તમને ખબર
કયો
કે એ લોકો શું કરે કે સ્ટોરી કે પોસ્ટ કંઈ જ ના કરે અને ખાલી બસ એમને એમ ઇન્સ્ટા વાપરે કંઈ લાઈઇક કોઈ રીલમાં ના કરે ફરેન એવું બધું
અચ્છા એવું બી છે મને નથી ખ્યાલ હ એનો
હા એક જોતા એ ફોટોસ ને સ્ટોરી નથી મુૂકતા એ સારું કેવાય કેમ ની હૈરયા
એી ચવાાઈ
અને શું કેવાય પણ એમ અત્યારે એ બધા ટ્રેન્ડ ચાલી રહ્યા છે બધા જે ટીનેજ જર્સ હોય ને એ બધા આમાં બધું કરે છે ટાઈમપાસ કરે
હમ હવે તો મતલબ જોઈ જોઈને લોકો બહુ શીખી રહ્યા છે નવ નવ એક બીજાનું જોઈ જોઈન કે આણે આમ કર્યું તો મારે આનાથી વધારે કરવાનું દેખાડો કરવામાં તો લોકો પાછા જ નથી પડતા કે આણે એમ કર્યું તો હું એના થી કઈક અલગ વધારે ઘણું કરીસ એમ લોકો એવું માનતા થઈ ગયા છે હવે તો
હમ પણ હું ના કરવું જોઈએ કારણ કે મને એમાં સામે વાળા ને તો જો જેને બરાબરી આપડે કરી ને તો કઈ ફરક પડે નહી અને એનો તો કંઈ ફરક જ ના પડે આ જે છે આપણું ટાઈમ બગડેને આપણો સમયને અ ખર્ચ થાય ને એટલે બધાથી નુકસાન તો જોવા જઈએ તો આપડે જ છે. સામેવારાને એટલું કઈ એમ
સાચી વાત છે તમારી પણ હવે કોણ સમજાવે આજકાલના જે જનરેશન છે એ બોઉ અ કોઈનું સાંભળતા જ નથી પણ પેહલા આવું નતું કે પહેલા કંઈ સોશિયલ મીડિયા કેમ કે ફોન જ નહોતુ તો બહુ આમ સારી વાત હતી આમ તો કે લોકો એકબીજાને જ મતલબ ઘરે જતા હા ને એક બીજાને ટાઈમ આપતા હવે લોકો બસ ઈચ્છા થાય તો ખાલી બડેની સ્ટો સ્ટોરીસ અન ઓનલાઇન પતિ ગયું બસ હવે તો કોઈને કોઈની પડી જ નથી હોતી
બર્ડે તો બર્ડે પણ હવે તો લોકો લગ્નની કકોત્રીઓ પણ ઓનલાઈન કરે છે આવું પેલા તો કદી હતું ન
હા સાચી વાત
નહી પણ સ એટલો કે લોકો મતલબ ગામ એક જ ગામમાં હોયન તો બી ઓનલાઈન કરી દે અરે ભાઈ તમે એક ગામમાં છો. તો આપવા તો તમારે જાવું પડે બીજી એન્ટ્રીમાંર ચલો તમે ઓનલાઈન મોકલી દો ફોટો પાડીને કેમ પણ આવું તો ના હોય ને અને ખા થોડા દૂર રહેતા હોય તો ચાલે પણ આ લોકો તો હવે ગામ ગામાને ગામમાં પણ ઓનલાઈન કંકોત્રીઓ મોકલે કે કોણ જાયને એમ
હા સાચી વાત છે પણ હવે તો હવેના લોકોનું તો શું કેવ એ બધું એવું ચાલી રહ્યું છે.
અને આવનારી પેઢી પણ આવું જ શીખશે ને કારણ કે હવે જેવું જોવે એવું જ તો શીખે એટલે આવનારા વર્ષોમાં તો ઘણી બધી સમસ્યાઓ આવી શકવાની છે જુઓ તમે
હા એજ ને હવે લોકોને બધું યુઝ થવાનું છે હવે શું કરવાનું
હવે કઈ કેવાય ની
હમ સારું સારું ચલો બહ મજા આવી હવે હું બી સુઈ જાઉં પછી મા દેવી કામ છે થોડું સો મળીએ આપણે ઓકે
યશ ઓકે બાઈ